અવાજ આવે છે.
હા આવેવે છે હવે.
હલો, બસ મજામાં જો આપડો એ મીન્સ કે અત્યારે તો તમે જાણો છો કે કોઈ પણ હોય. નાનો છોકરો હોય કે મોટો છોકરો હોય કે ગમે તે. આપડે એને અત્યારે આપણા જે સનાતન ધર્મ ચાલે છે, એનું જ્ઞાન આપવું બી બહુ જરૂરી બની ગયું છે. કેમ કે અત્યારે જેમ જેમ વિચારો બધાને બદલાય છે એમ એમ કોઈ ભગવાનને માનવાનું બંધ ભી કરી દે છે. તો આપણે એ લોકોને બી એ રીતનું જ્ઞાન આપવું જોઈએ. કે એ લોકો આગળ, બધું જાણે એમ. સપોઝ આ રમઝાન હોય કે મુસલમાન ના છોકરા હોય કે ગમે તે હોય. કા તો ક્રિશચયન હોય એ લોકોને નાનપણથી, ક્રિશ્ચયન લોકોને બાઈબલ નું જ્ઞાન આપ આપવામાં આવે છે, મુસલમાનને કુરાણ નું જ્ઞાન આપવામાં આવે છે. પણ આપણે હિન્દુ ઓ જ આમાં પાછળ પડી જઈએ છે આમ, જેવી રીતે ગીતા છે ભગવદ્ ગીતા છે મહાભારતનુ કશું જ્ઞાન નહીતું રામાયણ નું કઈ જ્ઞાન નહીતું, તો એ રીતે છે આપણે આપણા ટોપિકના રિલેટેડ વાત કરીશું આગળ.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે આપડે ઘણા બધા લોકો છે તો પોતાના પોતાના બધા લોકો છે અલગ અલગ રીતે તે પોતાનો ધર્મ પાડતા હોય છે પરંતુ એક ભારત એક જ માત્ર એવો દેશ છે કે જેમાં બધા જ ધર્મ છે. એ બધા જ લોકો ધર્મ ના છે ભારત ની અંદર રહી શકે છે, એટલે એક પ્રકારે લોકશાહી કહી શકાય અને એક સારવો ભોમ કહી શકાય અને એક બંધુતા કહી શકાય કે ભારત માં જ દરેક ધર્મ છે પોતાનું વસવાટ કરી શકે કેમ કે, બીજા દેશની તમે જોશો ને તો જેમ કે પાકિસ્તાન ની વાત કરે તો પાકિસ્તાનમાં માત્ર એક જ ધર્મ લોકો પાળે છે અને. બીજા કોઈ લોકો છે તે અ પોતે સ્પેસિફિક છે તે પોતાનું ધર્મ છે પોતાની રીતે નથી પાળી શકતા એટલે
ચેન્જ કરવું પડે, અમુક જગ્યાએ જવા માટે ભી કા તો એ થાય. તો આપણો જે ટોપિક છે એ રાજા રાવણ ના રિલેટેડ છે. કે રાજા રાવણ ભી પેલા આવવા તો નહતા જ એમ. એવી એક દશાનંદ તરીકે ઓળખાતા ક્યારથી થયા. જયારે એમને પોતાના દસ સર જયારે શિવ ભગવાનને અર્પણ કરી દીધા. અને અત્યારે બી આમ જોવા જઈએ તો રાવણ નું નામ પેલા જ આવે. કેમ કે શિવ ભગવાન ના મોટા મોટા ભક્ત એ જ હતા. એ શુક્રાચાર્ય જેવા તો એમના કોઈ ભક્ત થયા નહીિ ને કોઈ થવા નહીં. નહી એમ. અને આપડે જે સ્તોત્ર છે. નટરાજનું, જટા ગટા હ સંભરભ. એના લેખિકા એના રચય કરતા બી, રાજા રાવણ જ હતા.
બિલકુલ બિલકુલ જેમ તમે વાત કરી કે ભાઈ આપડે અ જે ભાગવદ્ ગીતા હતી અને જે મહાભારત છે તો મહાભારત ના આપણેે જે અઢાર પર્વ છે અઢાર પર્વ માંથી જે છે. જે પર્વ છે ને, એમાંથી આપડે ભાગવદ ગીતા ની આખી રચના થયેલી છે. એટલે જયારે ભાગવદ ગીત માં આપણે જે યુદ્ધ થયું હતું તો એની બધી આખી કહાની એમાં દર્શાવેલી છે એમ. એટલે, જારે જે શ્રી કૃષ્ણ હતા તો શ્રી કૃષ્ણ જય્યારે અર્જુન નું અર્જુનને જયારે બધી વસ્તુ સમજાવે છે કે જયારે યુદ્ધમાં કે તારે સામેવાળા વ્યક્ વ્યક્તિને કઈ રીતે ટાર્ગેટ કરવાનું છે કે, કઈ રીતે એની સાથે લડવાનું છે એમ.
એજ
કે એની સામે જ એનો ભાઈ હતો કર્ણ તો એ કર્ણ સાથે યુ યુદ્ધ કરતા હતા એને ખબર હતી. પછી થોડો ઘણો ખ્યાલ આવ્યો કે ભાઈ મારો ભાઈ છે તો મારે કઈ રીતે એની સાથ તે યુદ્ધ કરવું છે એમ તો શ્રી કૃષ્ણ કહે છે કે તારો ભાઈ હોય તો એ તારી બાજુ જ હો તારી બાજુ જ હોય. એમ તો ઈ સામેની તારી સામેની બાજુ છે તો તારો ભાઈ કઈ રીતે કેવો એમ? સામેની બાજુ તારી સાથે યુદ્ધ કરે છે તો તારો તો એ નથી જે એમ તો તારે એ વસ્તુ તારે સમજવી પડશેને, તારે હાથમાં બાણ ઉઠાવવું જ પડશે ને, તારે તીર મારવું જ પડશે એમ. તો પછી અર્જુને છે તે તીર માર્યું અને સીધું જ એના રથનું જે પૈડું હત તું તેના ઉપર વાગ્યું અને રથ છે તે ચારથી પાંચ જે ડગલા કહી શકાય ને કે પાછળ જતો રહ્યો ને જયારે કર્ણ એ તીર માર્યું ને ત્યારે જે શ્રી કૃષ્ણ જે રથ ઉપર બિરાજમાન હતા ને એ રથ પાછો છ ડગલા પાછળ ખસી ગયો અને ત્યારે આપણે સમજવા જેવી વસ્તુ છે. ત્યારે શ્રી કૃષ્ણ છે તે કર્ણના વખાણ કરતા હતા કેમ કે ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે અરજુ અ કરણના શું કામ વખાણ કરો છો એમ. એટલે તમે મારી બાજુ છો કે પછી કરણની કરણની સાઈડ લો. શ્રી કૃષ્ણ ખુબ જ એક સરસ મજાનો જવાબ આપ્યો કે ભઈ તું વિચારે છે કે કરણે જયારે તીર તે જયારે તીર માર્યું છે અર્જુને કર્ણને ત્યારે કર્ણનો જે રથ હતો એ પાછળ ચાલી ગયો એમ ચારથી પાંચ ડગલા એ હું માનું છું. પરંતુ જયારે એક જગતનો એક મોટો કહી શકાય કે શ્રી કૃષ્ણ જે રથમાં બિરાજમાન હતા એનો જો રથ પાંચ ડગલા પાછળ નાખી દેતા હોય તો એ વસ્તુ તો તારે સમજવી જોઈએ એમ એટલે એટલે કોઈ પણ પાંડવો છે એમાંથી જે કર્ણ છે બધા જ પાંડવોને ફાડીને ખાઈ જાય એ પ્રક કારે કહી શકાય એમ એટલે જે શ્રી કૃષ્ણનું જો રથ એ હલાવી દેતો હોય છે તો એનામાં કટલી તાકાત હશે એમ.
એજ અને કર્ણનો એક કેરેક્ટર હતો એ ભી કંઈક અલગ જ હતો દાનવીર કર્ણ તરીકે બી ઓળખાતા હત તા બધું જે દાન કરતા તા. અને એમને ખબર હતી કે આ પાંડવો મારા ભઈ છે એમ. પન એ લોકોને છેલ્લે ખબર પડી જયારે પાંડવો મીન્સ કે કર્ણનું વધ થયું. ત્યારે એ લોકોને ખબર પડી કે આ મારો ભઈ હતો એમ. ત્યાર પછી જયારે રાજ રાજા યુધિષ્ઠિર એ કુંતી માતાને શ્રાપ ભી આઇથિંક આપ્યો તો. કે તમે આટલું મોટું સત્ય અમારાથી છુપ પાયો કે કર્ણ અમારો ભઈ હોવા છતાં તમે અત્યાર હુધી છુપાયો. તો હું પછી સમસ્ત નારી જાતિને કે અત્યારે શ્રાપ આપું છું. કે એ કોઈ વાત પોતાના પેટમાં રાખી જ નહી શકે એમ. ત્યારે તો એ શ્રાપ એ કર્યો તો.
બિલકુલ બિલકુલ એટલે હાલો.
જયારે મેઘનાથ નો જયારે મેઘનાથનો જન્મ થવાનો હતો ત્યારે રાવણના મેં એટલી બધી શક્તિ હતી. કે એને નવે નવ ગ્રહોને પોતાના કાબુમાં કરી લીધાતા. અને ઈવન લક્ષ્મી માતાને ભી એ પોતાના ઘરે પાણી ભરાવ તો એમ અને આનો ઉલ્લેખ શનિ ચાલીસામાં બી છે. કે આખું ઘર ભરે ડોમ પાણી પછી બધું જ છે. રાવન જે રાજા રાવન જો મહાદેવ નો મહેલ જે હતો સોના ની લંકા તો પછી બની. અને વીરરાજા રાજા વિશ્વકર્મા એ એમને બનાવી આલિયો હતો. પાર્વતી માતા ને મહેલ માં રહેવું હતું બધાના મહેલ જોઈને તમને મહેલ માં રહેવુ, તુ તો બી એ રાજા રાવણ એ પછી બ્રાહ્મણ એમ ને જ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ માના જાતા. તો એમને પૂજા કરવા બોલાયા એટલે રાજા રાવણે ને કીધું મને આ મહેલ જ જોઈએ છે. એટલે એ મહેલ લઈ ગયા તારે ભી એક એ જ કોઈ ઇન્સિડન્સ હતો. પ પાર્વતી માતાએ એ ટાઈમે કીધું તું કે તરિયા સોના નો મહેલ જે છે. તું મારી જોડે થી લઈ ગયો એ તારો રાખ થઈ જશે ત્યારે જ હનુમાન દાદા તો તમને ખબર છે કે મહાદેવ નો જ અવતાર છે. તો અયારે પાર્વતી માતા એમની પૂંછડી માં હતા એમ એમને પૂછડીમાં એમને વાસ કર્યો હતો તો એમને પૂછડી થી જ એમને આખી લંકાને આગ લગાવી હતી ને એટલે કંઈક ના કંઈક સ્ટોરી કોઈ ના કોઈ કારણોથી જોડાયેલી જ હોય છે. નહી તો શ્રી કૃષ્ણ ભગવાન વિનાશ ભી રોકી જ શકતા ત હા
એટલે મારો બી આજે પણ મે રાવણ વિશે અમારે ક્લાસીસમાં હું જતો છું તો ત્યાં એક સ્ટોરી અમને સર કીધી હતી કે ભાઈ જારે રામાયણ ની વાત છે તો જયારે રાવણ છે, તો એ કોઈ નાની એવી તો હસ્તી નથી, એમ કે ખુબ જ મોટી હસ્તી કહી શકાય કેમ કે જે ભગવાન શંકર ને જો એના અવાજથી. પુકારીને જો બોલાવી શકતું હોય તો તો એ એક ખૂબ જ મોટી વાત કહી શકાય અને જયારે સીતા નું જયારે અપહરણ થયું હતું ત્યારે શ્રીરામે પથ્થરમાં જે રામ લખી અને જેર દરિયામાં જે પથ્થરો મૂક્યા હતા એ તરતા હતા. ત્યારે જે રાવણ ની જે પત્ની હતી ને એ પત્ની રાવણ ને કેતી હતી, કે એ તમને હું કહું છું તમે સાંભળો છો કે આ જે રામ છે. તે પોતાના પથ્થર છે તે એના તો તરે છે એમ તો તમારો પથ્થર તરશે કે નહી, એમ તો પછી. હા રાવણે કીધું કે તરે જ ને મારો પથ્થર કેમ ના તરે એમ તો પછી એ પથ્થર છે, તે પાછો એને અ દરિયામાં નાખો તો પથ્થર તરવા મળ્યો રાવણનોો પણ એમ પણ એ કઈ રીતે તરી્યો હો એના પત્ની ને ના ખબર હતી પછી બાજુમાં સેના પ થી હતો તો એને કીધું કે તું આ કોઈ વસ્તુ કોઈને કેતો નહી એમ કે પથ્થર શું કામ કર્યું એમ તો એને એવું કીધું હતુ, કે આ આ પથ્થર તરજે તને રામને રામના સોગંધ છે, એમ કે આ પથ્થર તારે તરવો જોશે એમ હ એવા કઈ એને સોગંધે
રામ ભગવાન એ પથ્થર તડવા મળ્યો એમ એટલે રાવણ ની કહી શકાય ને કે વિચાર શક્તિ તો ખુબ જ સારી હતી એમ એટલે પછી રાવણ તો કહી શકાય ને કે જયારે હિમાલયની તમને ખ્યાલ હશે કે શંકર ભગવાન અત્યારે આપડે હિમાલય પર્વત ઉપર બિરાજમાન છે, તો તમે વિ ચાર કરો કે રાવણ છે તે હિમાલય પર્વતને આખો ડોલાવી દેતો હોય તો એનામાં કેટલી તશે એમ પણ એક વસ્તુ જોવા જેવી છે, એમ
પોતાની બેન માટે જ એને આ પગલું ભર્યું ને એની બેનને બચાવવા માટે જયારે ભલા લક્ષ્મણજી એ સુરભખા નું નાક કાપ્યો. પણ એ ટાઈમે એની બેનની રક્ષા કર જોવા માટે એને ખબર તો પહેલે થી હશે જ ને એટલા બધા વિદ્વાન હતા. તને ખબર તો પેલે થઈ જ હશે કે આ રાજા રામ કોણ છે, એમને એ બી ખબર હતી કે ભગવાન નો અવતાર છે એમ. અ જયારે મરા છે ત્યારે શ્રીરામ બોલે બી છે. તો બી એમને એટલું રિસ્ક લીધું, અને એમની બેનની રક્ષા કરી. અત્યારના ભાઈઓને ખાલી એટલું જ કેવું છે. કે તમ જરૂર પડે તો રાજા રામ જેવા ના બનો. પણ તમારા બેનની રક્ષા કરવા માટે રાવણ જેવા બનો એમ.
બિલકુલ બિલકુલ અને માત્ર રાવણ માં એક જ વસ્તુ ની ખોટ હતી કે એ જેને લાસ્ટમાં એને નડી છે. એનો ઈગો અને એટીટ્યુડ બે વસ્તુ એને ખુબ જ નડી છે જો એની વસ્તુ જો એનામાં ના હોત ને તો કહી શકાય કે રાવણ અત્યારે ખુબ જ મહાન વ્યક્તિ કહી શકે કેમ કે ઈગો અને એટીટ્યુડ ના કારણે એ વ્યક્તિ પાછળ પડી ગયો કેમ કે એની પાસે જ્ઞાન તો ખૂબ જ હતું સમગ્ર બ્રહ્માંડનું હતું પરંતુ.
બર. જ્ઞાન એમની પાસે આવ હતું રાવણ
બિલકુલ બિલકુલ તો પાછા મળીએ પાછા એક નવા ટોપિક સાથે ચાલો મળીએ.
હા.